હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો?
કે બસ. મજામાં છું. તમે કેમ છો?
હું પણ એટલી જ મજામાં છું. જોવોને આ અત્યારે જ ન્યુઝપેપરમાં મેં વાંચ્યું, કે આજકાલ પ્રદુષણ કેટલું ખૂબ જ વધી ગયું છે, કે એ આપણે ખાનગી વાહનોનો ઉપયોગ કરીએ, જેના લીધે એ ખૂબ જ ભારે પ્રમાણે માણમાં વધે છે. તો સરકારે પણ આપણને અનુરોધ કર્યો છે, કે આપણે ખાનગી વાહનોની જગ્યાએ, સરકારી વાહનોનો ઉપયોગ કરીએ, જેનાથી આ પ્રદૂષણ ઘટે. તો મેં વિચાર્યું કે ખાનગી વાહનોના ઉપયોગો અને આપણા સરકાર રી વાહનોના ઉપયોગો વિશે, એના ફાયદા એના ગેરફાયદા અને બંનેનું અલગ-અલગ મહત્વ, જાણવા માટે મેં તમને ફોન કર્યો.
હા, એ તો બહુ સારું કર્યું તમે, કે આપણે અ પ્રાાઈવેટ વેહીકલ અને પબ્લિક જે સાધનો છે એના પર વાતચીત કરીએ તો આપણને કેટલું બધું અ ખબર પડે એકબીજાથી. તો ઘણું સારું કર્યું. તમે મને ફોન કરીને
હા, એ વાત તો છે. ચાલો ત્યારે આપણે આ સરકારી વાહનો અને ખાનગી વાહનો વિશે ચર્ચા કરીએ. હું તમને જણાવ કે ખાનગી વાહનોમાં શું ફાયદા છે. હવે ખાનગી વાહનો એ આપણને ખૂબ મદદરૂપ ત્યારે બને છે જ્યારે આપણને કોઈ ઇમરજન્સીમાં ક્યાંક જવાનું થાય, આપણે ઘરેથી બસ ચાવી ઉપાડી નીચે ગયા અને ફટાફટ આપણું ખાનગી વાહન સ્ટાર્ટ કરીને, આપણને જ્યાં પણ જવું હોય ત્યાં ગંતવ્ય સ્થાન પર આપણને પહોંચાડવામાં ખાનગી વાહન ખૂબ ખૂબ જ આપણને મદદ્
હા, આપણને સમયની બચત કરે છે. કે અને આપણે મિન્ટોમાં કોઈ પણ જગ્યાએ ઝડપથી પહોંચી શકીએ છીએ. એટલે ખાનગી વાહનો એનમાં ઘણી મદદરૂપ છે.
હા, અને સરકારી વાહનોમાં કેવું છે, કે આપણે એમના સમયપત્રક મુજબ ચાલવું પડે છે. આપણને તરતને તરત સરકારી વાહનો મળી જાય, એવું જરૂરી નથી. ટ્રેનનો પોતાનો સમય હોય છે, બસ નો પણ પોતાનો સમય હોય છે. આપણે એ શેડ્યુલ ગોઠવીને એ પ્રમાણે ચાલવું પડે છે. તો આપણે એ બાબતનું ધ્યાન રાખવું પડે છે. ઈમરજન્સીના સમયમાં ખાનગી વાહન આપણને ઉપયોગી બનશે.
હા એ તો ઈમરજન્સી પણ કોઈ આવી કોઈ ઈમરજન્સી સર્જાય તો એમાં તો આપણને પોતાનો કઈ વાહન હોય તો એમાં જ ફાયદો થાય, કારણ કે આપણને ઈમરજન્સીમાં આપણને સરકારી વાહનનો કઈ પણ વસ્તુ વાહનનો ઈંતજાર કરી શકીએ કે નહીં, અહ પોતાનો વાહનને જ લઈ જાવું પડે છે, અને જ કેમ આ બસ ને ટ્રેન ને આવી બધી તો જે પોતાનો ટાઈમ હ હશે એમાં-એમાં જ આવે છે અને એ આમાં આમ છે કે ભઈ એનો ખર્ચ ઓછો હોય. છે કે જે આપ પોતાનો વાહન હોય એમાં ખર્ચો વધારે લાગે છે.
સાચી વાત છે, તમે કીધું એજ રીતે ખાનગી વાહનોમાં કેટલો બધો ખર્ચ જતો રહે છે આપણો, જેમ કે આપણે ખરીદ પેલા તો વાહન ખરીદવાનો ખર્ચો, પછી એનો મેન્ટેનન્સ નો ખર્ચો, કે સમયે સમયની સર્વિસ કરાવવી પડે, એની અંદર પેટ્રોલ ડીઝ ઝલ એનો પણ ખર્ચો ઈ પણ ઉઠાવવો પડે છે, સાથે સાથે એનો વીમો આપણે ઇન્સ્યોરન્સ લેવું પડે વ્હીકલ ઇન્સ્યોરન્સ એનો પણ ખર્ચો, તો આ બધો ખર્ચો અમુક વાર મોંઘો પણ પડી જાય છે, અને જ્યારે અહ સરકારી વાહનોની વાત કરીએ એટલે કે પબલિક વેહકલ, તો એ આપણને સસ્તા પડે છે કારણ કે ઘણા લોકો સાથે મુસાફરી કરતા હોય તો એ એનો ખર્ચો વધારે નથી હોતો.
હા એકદમ સાચી વાત કહી, એનો ખર્ચો ઓછો હોય છે. પછી એ એ પર્યાવરણ ને પણ ઓ છો નુકસાન કરે છે. ટ્રાફિક જામ ઘટાડવામાં મદદરૂપ થાય છે, કે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે ખાનગી વાહનો હોય એમાં આપણને ટ્રાફિક જામમાં ઝડપથી સફ ફસાઈ જાય છે, સમય બગાડે છે આપણનો, પછી આપણે જોઈ શકીએ છીએ કે પાર્કિંગની કેટલી સમસ્યા જોઈ જોવા મળે છે જેમાં આપ જાહેર આપ જાહેર વાહન હોય એમાં તો કોઈ આપણને પાર્કિંગની સમસ્યા હોતી નથી, એ એ તો પોતા એ આપણને એવું કોઈ આપણને કઈ મુ મુશ્કેલ જોવા મળી મળે નહી.
સાચી વાત કહી તમે. હા અને આપણને ખાન ગી વાહન ત્યાં ઉપયોગી બને છે, જ્યાં આ અહ જે સરકારી વાહનો પહોંચી શકતા ના હોય કે એનું સ્થળાંતર ના હોય, કોઈ અંતરાળ અંતરિયાળ વિસ્તાર હોય કે કોઈ ગામ નો વિસ્તાર હોય અંદરનો વિસ જ્યાં સરકારી વાહનો ન ચાલતા હોય ત્યારે આપણે ખાનગી વાહન લઈને ત્યાં સુધી પહોંચી શકીએ છે. સાથે-સાથે જો મોડી રાત્રે ક્યાંક ને કયાંક ગયા હોય તો ત્યારે ખાનગી વાહનો આપણને ખુબ જ મદદરૂપ બને છે.
હા એ તો એકદમ સાચી વાત કીધી આપણને આપણના પરિવાર જોડે ક્યાંક જવું હોય મુસાફરી કરવી હોય તો એ આપને આરામ આરામદાયક તરીકે આપણે જઈ શકીએ છે, પછી આપણને કાઈક સામાન પણ વધારે લઈ જવામાં પણ સ ફાયદો થાય છે. આપણને કેટલું પણ સામાન લઈ જ શકે છે, અને દૂર ના કોઈ ગામડા જમ જેમ તમે કીધું કે જ્યાં આ વાહનો સરકારી વાહનો પહોચી શકતા નથી ત્યાં આપણનો પોતાનો વાહન હોય તો એ આપણને દૂર કોઈ પણ ગામડે જઈ શકે છે, સ તો આપણને એમાં ઘણો ફાયદોરૂપ છે કે પોતાનો વાહન હોય તો એ કોઈ પણ જગ્યાએ આપણે ઝડપથી પહોંચી શકીએ છીએ, આપણને કોઈ વાહન કે કોઈ સાધન નો ઈંતજાર કરવાની જરૂર નથી.
અને આજકલ તમે તમને પણ ખબર છે, ઘરમાં જેટલા સદસ્યો હોય એટલા ખાનગી વાહનો જોવા મળે છે, તો જો બધા સદસ્યો ખાનગી વાહનો લઈને નીકળે તો પ્રદૂષણ કેટલું ખૂબ વધી જાય, અને સાથે સાથે ઈંધણનો પણ કેટલો દુરયોગ થાય. તો આને બચાવવા માટે આપણે સરકારી વાહનોના એટલે વધારે ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એમાં આપણને એક ફાયદો પણ બહુ છે. આપણે કોઈ ડ્રાઈવિંગ કે એન એ એની જરૂર ન નથી રહેતી, આપણે આરામથી બેસીને આ આપણી મુસાફરી કરી શકીએ છીએ. દરેક ખાનગી વાહનોમાં તો આપણે પોતે ડ્રાઈવિંગ કરવું પડે છે અને સાથે સાથે આપણે પોતાનો આરામ પણ તો જોવાનું હોય છે. તો જાહેર વાહનોમાં તો આપણે આરામથી બેસીને મુસાફરી કરીને પોતાના ગંતવ્ય ને પહોંચી શકીએ છીએ.
હા એકદમ સાચી વાત કઈ તમે કે આ ખાનગી વાહનમાં તો આપણને પોતે ડ્રાાઈવિંગ કરીને જવું પડે છે તો એમાં આપણને આરામ મળતું નથી અને જાહેર વાહન હોય તો આપણને પોતે આરામથી બેઠા બેઠા જઈ શકીએીએ આપણની ઊંઘ પણ પૂરી થઈ થઈ જાય છે અને સારી રીતે તે મુસાફરી કરી શકાય છે અને પણ જાહેર વાહનમાં ભીડને ભીડ એટલી હોય છે કે આપણને થોડીક અસુવિધા જેવો અનુભવ થઈ શકે છે ક્યારેક આપણને આમ સારું ના લાગે એટલા બધા લોકો મુસાફ કરતા હોય સાથે સાથે તો એ કઈ થોડી ઘણી આપણને પ્રોબ્લેમ જેવું ફીલ થઈ શકે છે પછી સમય સેમ સમય બરાબર ન હોય ક્યારે કઈ મોડી થઈ જાય છે તો એમાં આપણને જયારે પહંચવાનું હોય તે સમય આપણે પહોંચી પણ ન શકીએ. કે તો એવા બધા આપણને ગેરફાયદા પણ જોવા મળે છે.
સાચી વાત છે આ અમુક ગેરફાયદો તો છે જાહેર વાહનોમાં પરંતુ ખાનગી વાહનોમાં એ ફાયદો છે કે આપણે ક્યાંય પણ પરિવાર સાથે ક્યાંય મુસાફરી કરવી હોય તે આપણે આરામદાયક રીતે કરી શકીએ છીએ, જેટલા દિવસ માટે જવું હોય. ત શાંતિ આપણે ગમે તે સમય આપણને અનુકૂળ લાગે એ પ્રમાણે જઈ શકીએ છીએ જયારે જાહેર વાહનોમાં પહેલાથી બુકિંગ કરાવેલું હોય છે.
હા એ વાત એકદમ સાચી કીધી કે આપણને કેટલા વાર પહેલા જ બુકિંગ કરાવવી પડે છે, ટ્રેનમાં જવું હોય તો આપણને બે ત્રણ બે મહિના પહેલા જ ટિકિટ નીકળવી પડે છે નહી તો એટલો ભીડભાડ હોય કે આપણને ટિકિટ મળે નહી અને તહેવારોમાં તો આપણે જોઈ શકીએ છીએ કે બસમાં જઈએ તો પણ કેટલો ભીડભાડ હોય તો બસમાં તો આપણે વિચાર પણ નહીં કરી શકીએ કે જઈ શકીએ તો એવું બધુંને બેઠવાની પણ જગ્યા ન મળે તો જાહેર વાહનમાં આવી આવવા બધી સમસ્યા આપણને જોવા મળે.
જાહેર વાહન હોય કે પ્િક હોય બંનેમાં પોતપોતાના ફાયદા અને ગેરફાયદા અને બધાનું પોતપતાનું મહત્વ તો છે પરંતુ જાહેર વાહનોમાં પ્રવાસ કે મુસાફરી કરવાથી આપને ઘણા ફાયદા એ પણ થાય છે ઈંધણનો બચાવ થાય છે સાથે સાથે પ્રદુષણ ઓછું થાય છે પ્રદુષણ ઓછું થવાનું કારણ ગલવા શું થાય છે. તો આ બધી પર્યાવરણને લગતી સમસ્યાઓને ઓછી કરવા કે પછીને દૂર કરવા માટે આપડે બને એટલા જાહેર વાહનોનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે જાહેર વાહનો મુસાફરી કરવાથી આરામદાયક રીતે અનુકુલ કરી શકીએ છીએ. આપણે ડ્રાંઇવિંગ ની ચિંતા નથી અને જે તે સ્થળે જેવું હોય તો આપણે આરામ થી ફટાફટ પહોચી પણ શકીએ છીએ.
હા એકદમ સાચી વાત કઈ પર્યાવરણને એ બહુ ઓછું નુકસાન કરે છે તો જાહેર વાહન આપણે વાપરીએ તો એ ઘણો એમાં ફાયદામંદ છે કે એ પર્યાવરણને ઓછું નુકસાન કરશે પછી ટ્રાફિક જામમાં આપણે ટ્રેનથી જઈએ તો ટ્રાફિકમાં ફસાવાનું ટેન્શન ના રહે આપણે ટાઈમ સર પહોંચી શકે છે પછી મુસાફરી આપણે શાંતિથી આરામદાયક રીતે કરી શકે છે તો એ બધા ઘણા બધા ફાયદા પણ છે આના. ને ખર્ચ પણ ઓછો થાય. તો એ પણ મોટો ફાયદો છે.
અને ખાનગી વાહનોમાં મુસાફરી કરીએ, તોક ટોલ ટેક્ષ પણ ભરવો પડે છે. ફાસ્ટ ટૅગથી બધાનું પૈસા પણ તો જાય છે. આ બધા નાના મોટા ખર્ચા ખાનગી વાહનોમાં અમુક સમય વધી જાય છે. અને પેટ્રોલ ડીઝલનો ખર્ચો, એ પાછો અલગ. એના કરતા જાહેર વાહનોમાં આ બધું. ટાળી શકાય છે અને ખા આરામદાયક રીતે તે મુસાફરી કરી શકાય છે. એટલે હું તો એમ કહું, કે એટલે હું તો એમ કહું, કે કે જો ના અ નજીક ના સ્થળે જવું હોય, તો ત્યારે અમુક વાર ખાનગી વાહન ચાલે પરંતુ કોઈક દૂર ના સ્થળે મુસાફરી કરવી હોય તો જાહેર વાહનોનો ઉપયોગ કરવો એજ સારું, તને.
હા, એકદમ સાચી વાત કઈ, કે આપણને કોઈ દૂર જગ્યાએ જવું હોય તો આપણને જાહેર વાહનનો ઉપયોગ કરવો જોઈએ. અને નજીકના કોઈ સ્થળે જવું હોય જ્યાં. જાહેર વાહનો નહીં પહોંચી શકે ત્યાં આપણને ખાનગી વાહનનો ઉપયોગ ક કરવો જોઈએ. તો કંઇની આપણને કેટલી બધી ઇન્ફોર્મેશન મળી ગઈ એકબીજા થી વાત કરીને. તમારી જોડે વાત કરીને મને બહુ સારું લાગ્યો કેટલી બધી સારી ઇન્ફોર્મેશન મળી. કઈ નહી ધ્યાન રાખજો તમે પછી મળીએ.
ચાલો ત્યારે, જય શ્રી કૃષ્ણ.
ન.